કેમ છો? મજા માં.
હા, બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. આ તો છેલ્લા અ કેટલાક વર્ષોમાં આપણે અનુભવ કર્યો છે કે ઉનાળામાં ગરમી બહુ જ વધી ગઈ છે. અને વરસાદની ઋતુમાં અનિયમિતતા જોવા મળે છે અને હવામાન નુ પણ સતત ફેરફાર જોવા મળે છે આ બધું ગ્લોબલ વોર્મિંગ સાથે જોડાયેલું છે. તો આ વિષય પર શું કહેવું છે.
હા, ખરેખર આ ખુબ જ મહત્વનો વિષય છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં સતત વધારો થવો. આ વધારો છે ને મુખ્યત્વે માનવ પ્રવૃત્તિઓના કારણે જ થાય છે. કારખાનાઓ માંથી નીકળતો અ ધુમાડો વાહનો નુ પ્રદુષણ, કોલસા, પેટ્રોલિયમ જેવા ઈંધણનો વધુ ઉપયોગ અ વધુ ઉપયોગ અને જંગલનો વિનાશ એ છે ને એ તેના મુખ્ય કારણોમાંના એક છે.
હા અને મેં તો એ પણ વાંચ્યું છે કે વૃક્ષો કાપવાથી કાર્બન ડાયોક્સાઇડનું પણ પ્રમાણ વધે છે. અને સામાન્ય રીતે વૃક્ષો હવામાં રહેલી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. અને ઓક્સિજન આપે છે. પણ જ્યારે વૃક્ષો ઓછા થાય છે ત્યારે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધી જાય છે.
હ એકદમ સાચું કીધું ગ્રીન હાઉસ વાયુઓ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને નાઇટ્રસ અ નાઇટ્રસ ઓક્સઇડ પૃથ્વીને ગરમી પૃથ્વીની ગરમીને બહાર જવા દેતા નથી એટલે એના પરિણામે શું થાય કે પૃથ્વીનું તાપમાન છે ને એ ધીમે ધીમે વધે છે. આને જ અ ગ્લોબલ વોર્મિંગ કહીએ છે આપણે.
હા મને લાગે છે કે તેની અસર તો હવે સ્પષ્ટ જોવા મળે છે. કારણ કે ઘણા વિસ્તારોમાં તો ગરમીના નવા રેકોર્ડ બને છે કેટલાક પ્રદેશોમાં પડે છે. તો કેટલાક લાંબા સમય સુધી દુષ્કાળ પણ રહે છે કેટલાક શહેરોમાં તો અને હવામાન નું આ સંતુલિત સ્વભાવ ચિંતાજનક છે.
હા અને ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગના કારણે તો હિમ નદીઓ પણ ઝડપથી પીગડી રહી છે. જો આવું ને આવું જ ચાલતું રહેશે ને તો સમુદ્રનું જળ સ્તર છે ને એ ઘણું વધી જશે તેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં- રેતા લોકોને ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
હા સાચી વાત છે અને મને તો પ્રાણીઓ અને પક્ષીઓની પણ ચિંતા થાય છે. કે ઘણા પક્ષીઓનું કુદરતી રહેઠાણ બદલાઈ જશે. પછી કેટલીક પ્રજાતિઓ માટે જીવવાનું મુશ્કિલ બની બની જશે. આ માત્ર માણસોની ની પરંતુ સમગ્ર પ્રકૃતિની સમસ્યા બની છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને ખેડૂતો પર પણ તેની ઘણી મોટી અસર થાય છે. વરસાદ સમયસર ન પડે અથવા ખુબ વધારે પડે તો પાકને નુકસાન થાય છે તેનાથી છે ને ખેડૂતોની આવક ઘટી જાય છે. અને ખાદ્ય ઉત્પાદન પર પણ ઘણી અસરો પડે છે.
હા સાચી વાત છે અને જો આપણા રોજિંદા જીવનમાં પણ ગરમીનો અનુભવ કરીએ છે આપડે કારણ કે પહેલા જેવો ઠંડો માહોલ હવે ઓછો જોવા મળે છે. અને ઘણી જગ્યાએ તો લોકો ગરમીથી બચવા માટે એર કન્ડિશન ર નો વધુ ઉપયોગ કરે છે. અતાર તો જોવા જઈ તો મોસ્ટ ઓફ બધાના ઘરમાં કુલર એસી કે બીજું કઈ વસ્તુ જોવા મળશે જ. કારણ કે તેનાથી વીજળીનો વપરાશ પણ ઘણો વધી જાય છે. ત્યાં બધું વધારે વાપરવાથી
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને એટલે જ હવે આપણે પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર બનવાની ખુબ જ જરૂર છે જો આપણે આજે જ યોગ્ય પગલા નહી લઈએ ને તો આવનારી પેઢી એ પેઢી માટે છે ને વધુ વધુ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે.
હા સાચી વાત છે અને મને તો એ પણ લાગે છે કે દરેક વ્યક્તિએ ગ્લોબલ વોર્મિંગ વિશે માહિતી તો અ મેળવવી જ જોઈએ કારણ કે જયારે લોકોને સમસ્યાની સાચી સમજ પડશે ન ત્યારે જ તેનો ઉકેલ માટે પ્રયત્ન કરશે તહીં સુધી એ લોકો કશું જ નહીં કરે
હા એ તમારી ઘણી સાચી વાત છે જાગૃતિ તો ખૂબ જ જરૂરી છે શાળાઓ કોલેજો મીડિયા અને સમાજના વિવિધ સંગઠનો દ્વારા છે ને લોકોને પર્યાવરણ બચાવવા માટે પ્રેરિત કરતું રહેવું જોઈએ
હા સાચી વાત છે અને હું તો એ જ માનું છું કે સૌથી પહેલો અને સૌથી અસરકારક ઉપ ઉપયોગ છે વૃક્ષારોપણ જે જેટલા વધું વૃક્ષો આવીશું ને તેટલી જ વધુ કાર્બન ડાયોક્સાઈડ શોષાઈ જશે અને વાતાવરણ વધુ સ્વસ્થ બનશે તેથી દરેક વ્યક્તિએ દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ તો જરૂર વાવવું જોઈએ અને તેની સંભાળ પણ રાખવી જોઈએ.
હા એ તો એકદમ સાચું કીધું માત્ર વૃક્ષ વાવી દેવું એ પૂરતું ના કેવાય પરંતુ તેની આપણે નિયમિત રીતે તે તેને પાણી આપવું જોઈએ. તેની આસપાસ સફાઈ રાખવી જોઈએ અને તેનું રક્ષણ કરવું એ પણ જ એટલું જરૂરી છે. ઘણા લોકો છે, ને ફોટા પાડવા માટે અ વધુ વૃક્ષો વાવે છે. પરંતુ અ તે વૃક્ષ વાવીને બસ મૂકી જ દે છે, એની આગળ પાછળ કસી સંભાળ પણ રાખતા નથી.
હા સાચી વાત છે, અને આપણેે તો જેમ બને એમ વીજળીનું પણ બિનજરૂરી વ પરાશ પણ ઓછો કરવો જોએ. કારણ કે જો જયારે જરૂર હોય ને ત્યારે જ પંખા, લાાઈટ, ટીવી અને અન્ય ઇલે ટ્રોનિક સાધનો બંધ કરી દેવા જોઈએ જરૂર ના હોય ત્યારે અને જો વીજળી બચાવવાથી ઉર્જાનું ઉત્પાદન ઓછું કરવું પડે છે, અને પ્રદૂષણ પણ ઘટે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને મને લાગે છે, કે જાહેર પરિવહનો વધુ ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિ છે, ને અલગ કાર કે બાઈક લઈને બહાર નીકળે તો પ્ર પ્રદુષણ છે, ને એ ઘણું વધી શકે છે, બસ મેટ્રો ટ્રેન મેટ્રો ટ્રેન અથવા કાર પુલનો ઉપયોગ કરીએ તો ઈંધણની બચત થશે અને હવામાં જે પ્રદુષણ થાય છે, ને એ પણ ઘટી જશે
હા અને જો કઈક નજીકમાં જવું હોય. તો તઈ ચાલીને જ જવું જોઈએ અથવા સાયકલનો ઉપયોગ કરવો જો એ એક સારો વિકલ્પ છે. તો તેનાથી પર્યાવરણને પણ રક્ષણ થાય છે, અન સાથે સાથે આપણું સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે, અને જેમ બને એમ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે પ્લાસ્ટિકનો કચરો જમીન અને પાણી બંનેને પ્રદુષણ કરે છે. તો તેના બદલે આપણે કાપડની થેલી, સ્ટીલની બોટલ અ અને ફરીથી વપરાય શકાય તેવી વસ્તુઓ જ ઉપયોગ કરવી જોઈએ.
હા આ તો તમે ઘણું સાચું કીધું અને પાણીની બચત પણ એ ગ્લોબલ વોર્મિંગ સામેની લડતમાં છે, ને એ ખૂબ મહત્વની છે. પાણીનો બગાડ આપણે ન કરવો જોઈએ વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરીએ અને જરૂર જેટલું જ આપણે પાણી વાપરીએ તો એ પણ અ ખુબ ઉપયોગી છે, ગ્લોબલ વોર્મિંગ સામે
હા સાચી વાત છે. અને મને તો એ બી લાગે છે, કે શાળાઓમાં બાળકોને પન પર્યાવરણ વિશે વધુ શિક્ષણ આપવું જોઈએ. કારણ કે જો બાળક બાળકો નાનપણથી જ પર્યાવરણને બચાવવાની ટેવ પાડશે તો ભવિષ્યમાં તેઓ વધુ જવાબદાર નાગરિક બનશે.
હા એ એ તો સાચું જ છે, અને સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોમા જાગૃ તી ફેલાવી શકાય છે, નાના વિડીયો, પોસ્ટર અને અભિયાન કરીએ તો એના દ્વારા લોકોને આપણે સમજાવી શકીએ છે. કે ગ્લોબલ વોર્મિંગ એ માત્ર વૈજ્ઞાનિકોનો જ વિષય નથી પરંતુ આપણા દરેક નાગરિક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી આ ખૂબ અ સ મોટી સમસ્યા છે.
હા સાચી વાત છે અને મને તો એ બી લાગે છે કે જો સરકાર ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો ત્રણેય સાથે મળીને કામ કરશે ને તો જ સારા પરિણામ મળશે. માત્ર એક વ્યક્તિ અથવા એક સંસ્થા આ સમસ્યાનો ઉકેલ નહીં લાવી શકે.
હા એ તો સાચું કીધું નવી અને સ્વચ્છ ઉર્જા જેમ કે સૌર ઉર્જા અને પવન ઉર્જાનો વધુ ઉપયોગ પણ ખૂબ જ જરૂરી છે. આ ઉર્જા સ્ત્રોતો પ્રદુષણ ઓછું કરે છે અને પર્યાવરણ માટે વધુ અનુ છે. તો આપડે આ વિકલ્પ અપનાવવો જોઈએ.
હા અને હવે તો મેં બી કર્યું છે કે ઘરમાં વીજળી અને પાણીનો બગાડ નહી કરું અને કાપડની થેલી નો ઉપયોગ કરીશ અને દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ તો જરૂર વાવીશ.
હા મે પણ કર્યું કે અ મારા મિત્રો અને પરિવારને પર્યાવરણ બચાવવા માટે છે ને હું પ્રેરણા આપીશ કારણ કે નાના નાના પગલા મળીને જ એક મોટું પરિવર્તન લાવી શકે છે.
હા અને ગ્લોબલ વોર્મિંગ તો માત્ર એક દેશની સમસ્યા નહી પરંતુ આ આખા વિશ્વની સમસ્યા છે. જો એક દેશમાં પ્રદુષણ ઘટશે તો તેની અસર બીજા દેશો ઉપર પણ પડશે. તેથી બધા દેશોએ સાથે મળીને પર્યાવરણને બચાવવા માટે કામ કરવું જોઈએ.
હા મને લાગે છે કે યુવાનો આ કાર્યમાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે. આજના યુવાનો પાસે છે ને નવી ટેકનોલોજી નવી વિચારસરણી અને પરિવર્તન લાવવાની શક્તિ છે. જો યુવાનો પર્યાવરણ બચાવવા માટે આગળ આવશે ને તો સમાજમાં ઘણો મોટો બદલાવ લાવી શકશે.
હા અને જો શાળાઓ અને કોલેજોમાં પણ પર્યાવરણ અંગે વધુ જાગૃતિ લાવવી જોઈએ. વિદ્યારથીઓને વૃક્ષારોપણ સ્વસ્થ સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, અને પાણી બચાવવાના ક્રા કાર્યક્રમોમાં જોડાવા જોઈએ અને નાની ઉમરથી સારી ટેવો અને વિક સારી ટેવો વિકસે તો ભવિષ્ય વધુ સુરક્ષિત બને છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી નાના નાના પ્રયાસ કરીએ તો મોટું પરિવર્તન લાવી શકીએ.
હા.
સારું સારું તો આપડે બહુ વાતો કરી દીધી.
હા, અવે ફરી મળીએ.
હા હા સારું
હા.